હાલો. હેલો. હલો. હલો.
હેલો.
હેલો કેમ છો?
હેલો. હલો કેમ છે?
બસ હું મજામાં છું. તમે કેમ છો?
હ બસ મજામાં છું. શું ચાલે છે?
બસ કઈ નહી આજકાલ તો તમે કહો.
હા બસ જો હવે તો રસોઈની તૈયારી
હા, એજ મેન પ્રશ્ન છે આજકાલ કે શું બનાવવું એમ
હા, બસ એ રોજની મગજ મારી છે. કે સાંજે શું બનાવું આ લોકોને શું ભાવે ઘરનાને.
હા, એજ હવે તો વેકેશન માં તો છોકરાઓ પણ એમ કે ઘરે કે હવે આજે શું બનાવશું? આજે શું બનાવશું? આ દરેક ઘરની સમસ્યા છે એમ કે આપણે શું બનાવવું? શું બનાવવું એમ.
એ ક્યારેક કેમ થાય કે બહાર થી મંગાવી લઈ તો વધારે સારું એમ.
હમ, સાચી વાત છે. પણ હવે અ રોજ બહારનું ખાવું તો સારું નથી ને એમ ક્યારેક મન થઈ જાય આપડે એમ થાય.
અને એમ થાય કે અ ચોખ્ખું પણ હોય ન હોય એટલે એમ થાય કે બહારનું મંગાવીએ કે શું કરીએ એમ.
હા. અને સ્વાદ તો હોય સ્વાદ તો લોકો વધારે પસંદ કરે પણ આરોગ્ય માટે તો સારું નહી ને હેલ્થ માટે તો એમ થાય કે હોમમેડ ફૂડ સારું હોય તો સારું.
થાય ને એમ થાય કંટાળીએ તો વળી બહારનું મંગાવી લઈએ પણ સ્વાદ જરાક આપણ એમ થાય બહાર ન ખાઈએ પણ એવો ટેસ્ટ જો આપણે ઘરે બનાવીએ તો વધારે સારું એમ.
હમ્મ સાચું છે. એમ કે ઘરે બનાવેલું સાફ ને તાજું તો હોય ને એમાં શું નાખ્યું એ બહાર ના ખાવામાં એ પણ આપણે ખબર હોય કે ખબર ના હોય કે શું હોય એમ બહાર ના ખાવામાં શું અલગ અલગ ભેળસેળ વાળો બહુ ખોરાક આવતો હોય છે. એમને ગરમીમાં તો ક્યારેક બગડી જાયને એવા ચાન્સીસ હોય છે.
કેમમ બારે બધું ગ્રેવીને તૈયાર રાખતા હોય એટલે ક્યારેક લાઈટ હોય ન હોય કે બધું બગડી જવાના ચાન્સ વધારે એમ તો એના કરતા આપણે ઘરે બનાવીએ તો એ વધારે સારું એમ.
હમ, તમે વધારે શું પસંદ કરો છો? એમ બહારનું ખાવું જોઈએ કે ઘરે ખાવું જોઈએ કયું તમને વધારે પસંદ.
હું ઘરનું જ વધારે પસંદ કરું કારણ કે ચોખ્ખું પણ હોય અને પાછું આપણને ખબર હોય કે આપણે કેટલી સ્વચ્છતા એથી બનાવ્યું છે. એ એટલે બહાર ના ખાવા કરતા તો ઘરનું ખાવું વધારે સારું હોય એમ
હમ્મ હા. એજ ને સારું છે એમ. હું પણ હવે એ એમ જ કરું છું એમ કે ઘરનું ખાવાનું વધારે પસંદ કરું છું ક્યારેક જ મન થાય તો કારણ કે બહારનો ખોરાકમાં તેલ મસાલા બહુ વધારે હોય એમને ક્યારેક તો વાસ તું પણ હોય એટલે ખબર જ નથી પડતી એમાં કે શું ખાવું શું લેવું કઈ રીતે હેલ્ધી હોતું નથી એટલે બીક પણ લાગે.
હા એટલે મારી છોકરી પણ નાની છે તો પછી એનું એ ધ્યાનમાં રાખી ને આપણે એમ જ વિચારીએ કે ભાઈ એને ભાવે એવું ટેસ્ટ વાળું બારે કેમ બનાવે છે એવું જ આપણે ઘરે બનાવીએ તો ચોખ્ખાઈથી સરસ બનેને આપડું એમ
હમ્મ સાચી વાત છે. એમ કે ક્યારેક અહ ફરવા નીકળ્યા હોય ને આપડે મન થઈ જાય તો ઠીક છે બાકી એમ થાય કે છોકરાઓ જીદ કરે તો પણ આપણે એમ થાય ઘરે બનાવી દઈએ તો વધારે સારો. તમે શું શું બનાવો? ઘરે તો આપણે નવી રીતથી એવું શું ટ્રાય કરીએ કે સ્વાદિષ્ટ પણ હોય ને મજા પણ આ
હા એટલે ઘણી વાર હું કોઈક રેસીપી કેવી રીતે જોઈને એ લોકોને આજકાલના છોકરાઓને પંજાબી ચાઇનીઝ એવું વધારે પસંદ હોય તો આપણે અલગ અલગ રેસીપી જોઈ અને શું ઘરની વસ્તુ માંથી કઈક આપણે નવું બનાવી શકીએ એવું આપણે વી ચારીનેક બનાવીને તો છોકરાઓ પ્રેમ થી ખાઈ લે એમ. અને પ્રેમ થી બનાવેલું હોય એટલે લોકોને ભાવે ખરું એ એટલે એના કરતા બહાર કરતા આ સારું એમ.
હમ્મ સાચી વાત છે એમ. આહ હું એમ જ કરું છું કે એ સ્વાભાવિક છે ક્યારેક આપણે બહાર ખાવાનું મન થઈ જાય એમ ખાસ કરી નાના બાળકો હોયને તો બહારનું જ ગમે એમ પણ હવે ઘરે જ કઈક મસ્ત ટેસ્ટી બનાવી શકાત નવી નવી રીતથી બનાવીએ તો મજા આવે ક્યારેક હળવું ખાવું હોય ક્યારેક થોડી મજા માટે અલગ અલગ વાનગી બનાવી તો એ મજા આવે. આરોગ્ય માટે પણ સારું રે એમ.
ને હમણાં તો ગરમી છે એટલે થોડુંક આમ લાાઈટ ફૂડ અલગ અલગ બનાવીએ તો છોકરાઓ એ રાજી રે ઘરના પણ રાજી રે એટલે એ બહ સારું પડે એમ.
હમ્મ, સાચી વાત છે. આપડે અને બીજું એ પણ છે પે કે બહાર નું ખાય ને તો આપડે એસિડિટી ગેસ ને અહ પિતત ને એ બધું વધારે થઈ જાય એટલે એમ બહુ ધ્યાન રાખવું પડે છે એમ બહાર નું ખાવામાં ક્યારેક ચાલે પણ એમ થાય રોજ જ ખઈએ તો સારું છે.
મને પોતાને પણ એ તકલીફ છે કે ગેસ એસિડિટી બહુ થઈ જાય છે બહાર ના ખાવાથી ક્યારેક વળી ઈચ્છા થાય તો ખાઈ આવીએ પણ એમ કે બને ત્યાં સુધી ઘરનું હોય તો વધારે સારું હો એમ.
હમ્મ એજ સાચી વાત છે એમ ઘરનું ખાવાથી એમ થોડુંક હળવું તો ખરું ઘરે તો આપડે આહ ઘઉં ની વસ્તુને તો હવે પીઝા ને એવું બને છે ને ઘઉં ના રોટલા ને પીઝા બનાવી શકીએ ને ભાખરી પીઝા જેવું આવે છ એટલે આમ એમસ બહાર ના ખાવા જેવું ખાવાનું એ થઈ જાય અને મજા પણ આવેને એમે થાય કે અહ રોજ રોજ શું કરો કઈક આમ મેન્યુ પ્લાનિંગ કરેલું હોય આખા વીક નું તો બધું પ્લાનિંગ કરીને આપણે ઘરે જ બનાવી શકીએ.
હા, સાચી વાત છે. હું તો સોજી નો ઉપયોગ એ વધારે કરું છું અને મલ્ટીગ્રેન્સ નું આપણે લોટ ઘરે બનાવી શકીએ બાજરાને ઘઉં જુવાર મકાઈ નું એ તે મિક્સ કરીને એનું પણ કક આપણે ભાખરીું કક બનાવીએ તો એ છોકરાઓને નઉ લાગે એ લોકો હોંશે હોંશે ખાઈ જાય અને ઘરનું પણ ખરું એમ.
આ વિચાર સારો છે. મેંમ એમ સરળ પણ કરું ને પૌષ્ટિક રાખું સારું એમ અને આપડે એમ થે કે રોજ શું બનાવો તમે રોજ શું બનાવો છો એમ.
હું રોજ અલગ અલગ વાનગીઓ બનાવું. સ્પ્રાઉટ્સ પણ હમણાં થોડા ઘણા સારા પડે તો આપડણે એનું કક સલાડ કે એવું કંઈક બનાવીને દહીમાં બધું મસાલાને નાખીને તો છોકરાઓને એ ભાવે લંચ બોક્સમાં એ લોકો લઈ જાય તો એ સારું એમ.
હમ્મ સાચી વાત છે. અને હવે તો એમ થાય છે કે બહાર ન હમણાં ગરમી પૂરતું ઓછું કરી દઈ એમ એટલે એમ થાય કે વધારે ધ્યાન રાખવું જોઈ એમ.
હમ્મ સાચી વાત છે. હમણાં તો ઉનાળામાં બહુ ધ્યાન રાખવા જેવું છે.
હમ્મ, એટલે જ ને હમણાં એક જગ્યા હતી જ્યાં પાણીપુરીને અહ જે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હતું સો લોકોને તો બીક લાગવા માંડી ગઈ કે હવે આવું બધું થાય છે તો પછી કઈ રીતે બહાર નું ખાવું આપડા છોકરા તો કેટલા બીમાર પડે ફૂડ પોઝીનિંગ થાય તો.
હા સાચી વાત છે અને આમે પાણીપુરીનું તો બહ બધાને તો ભાવતી વસ્તુ છે પણ જો એઈ જ આપણે ઘરે બનાવીએ ને તો એટલી સરસ થાય અને ખવાય પણ એટલી જાય એવું થાય.
હમ્મ સાચી વાત છે, એમ થાય એના પાણીમાં શું ભેળસેડ કરતા હોય ને મન બહુ થાય પણ આપડે ક્યારેક એમ થાય કે હવે નથી ખાવી એમ બહ ક્યારેક બહુ ખવાઈ જાય છે એમ એના કરતા તમે કો છો એમ કે ઘરે બનાવીએ ને તો ઘરના ચણા ને બધ ધુએ હોય તો આમ હેલ્ધી ને હેલ્ધી રને ફુદી ન તો પેટ માટે સારો જ છે.
હા એટલે આપણેે આવી કેમ ચટપટી વસ્તુ બનાવીએ ને તો અમે તો ચાટપુરી બનાવીએ તો એમાં એ સ્પ્રાઉટ્સ ન એનો યુઝ કરીએ એટલે એ બહ ટેસ્ટી પણ લાગે અને ઘરનું એ ખરવું ને આ પાણીપુરીનું પાણી એ ઘરે જ કરીએ એટલે સરસ. એમ આપણું તાજું પાણી હોય એટલે ઈ એ વાંધો ના આવે એમ.
સાચી વાત છે, ક્યારેક એમ થાય કે કોઈ લગ્ન પ્રસંગ કે હોય તો ઠીક છે આપડે બહારનું ખાવાનું થતું હોય પણ હમણાં તો ઓછું કરી દઈએ ને એજ સારું એમ હું પણ હવે વધારે ધ્યાન રાખું છું એમ ક્યારેક ક્યારેક ઠીક છે બાર ઈ એક મજા છે એમ ક્યારેક જઈ આવીએ પણ જનરલી તો ન જ જઈએ એજ વધારે સારું છે એમ એ ધ્યાન રાખવા જેવું જ છે.
હા સાચી વાત છે હમણાં લગ્નમાં ખાવું એ અઘરું છે એમ છે તો આ ગેસ સીટી તરત થઈ જાય એમ.
હમ્મ એજ ને હ અને ખાસ કરીને એમ પણ થાય કે અ જેમ કે કેરીનો રસ છે ને એમાં પણ એવું છે આપણે ઘરે કરીએ તો ઠીક છે બાકી હમણાં જેવું બન્યું હતું મેં બહાર થી લીધો હતો ને એક વાર તો એમાં એકદમ બગડેલો ટેસ્ટ આવવા માંડ્યો હોય એમ તો આ એમ થઈ ગયું કે બહાર ન આ બધું ખાવાનું છે એમાં તો પ્રિઝર્વેટિવ કેટલા નાખતા હશે એમ ધ્યાન રાખવું સારું.
હા સાચી વાત છે, અને પાછી તાજી કેરી હોય કે ફ્રોઝન ઈ આપણને ખબર ના હોય એટલે એ લોકો સીઝન વગર પેલા રસ આવી જાય એમ તો આપણને થોડુંક ધ્યાન રાખવું પડે પ્લસ એ લોકો ચાસણી કે ઊંખ આંક પણ નાખતા હોય તો એના કરતા આપણેે એમ થાય કે ઘરની કેરી કાપી ધોઈ વ્યવસ્થિત ને પછી ઘરે રસ કરીએ સારું રે એમ.
જ એ અને એઈજ મને પણ એમાં એમ લાગ્યું અને એમ તારા આઈડિયા પણ મને ગમે એમાં મજા પણ આવી હું પણ હવે એમ કરીશ એમ કે રસોઈ કરી હવે ચાલો તો મજા આવી વાત કરવાની.
હા ભલે આવજો.